હલો હ.
બસ મજામાં કેમ છો કેવું ચાલે હવે તમારે આ સ્કૂલ ચાલુ થઈ ગઈ? એટલે આ ચોપડા પણ બદલાયા કરે એટલે
બસ સારું ચાલે છે. અ ચોપડા બદલાયા કરે હવે આજથી જ સ્કૂલ ચાલુ થઈ છે, એટલે હવે જોઈએ હવે હવે આજે તો છોકરાઓ બહુ ઓછા હતા, એટલે લેસન તો એટલું બધું ચાલુ થયું નથી, પણ વારે ઘ ડિયે આ સ્કૂલ ના લોકો આ વર્ષે વર્ષે ચોપડા બદલે, ને છોકરાઓનું ભવિષ્ય સાથે થોડું આમ તેમ થાય, કારણકે ચોપડા બદલાય એટલે બધું જ પાછું અમારે પ્રિપેર કરવાનું આવે, નવે એજ્યુકેશન સિસ્ટમ એવી થઈ જાય છે ને કે દર વર્ષે નવું નવું નવું કંઈક શીખ શીખવાનું ને આપણેે પણ અપડેટ થવું પડે, એટલે હવે તો એનેપી પ્રમાણે, છોકરાઓને સ્કીલસ શીખાવાનું બહુ જ જરૂરી રહ્યું છે એટલે, કઈક એવી પ્રવૃત્તિ કે જે, અ છોકરાઓ તમે કે ને તેમ કઈક કારકિનની જેવું એમ, કે અ ટેલરિંગનું શીખવાનું કે પછી પોટર શીખવાનું કઈક અ એટલે હુનર જેવું અ સ્કીલ શીખવાની. કે જેથી છોકરાઓને આગળ જતા એમને એમનામાં કઈક અ આગળ ધંધો બી કરી શકે બિઝનેસ બી કરી શકે એ રીતનું અમારે સ્કીલ્સ ડેવલપ કરવાની એ લોકો માટે કે એ લોકોને શેમાં રુચિ છે. એટલે બધું ન હમ. નવું નવું બધું બનાવવાનું શીખવાડવાનું ને એવું બધું છે. બીજું તમે શું કેવો
હા હા મેં પણ હમણાં વાંચ્યું હતું પેપરમાં, કે આમા નાઇથ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ના બી હમણાં બુક બૂક્સ ને એવું બધું બદલાઈ ગયું. ને એ લોકો ના બે ત્રણ સબ્જેક્ટ પણ નવા આવી ગયા. હિન્દી ત્યા જેટી પિક્ચરસ ને એ લોકોને કેટલો પ્રોબ્લેમ પડે કે એ લોકો એ આવી રીતના નેટ પર શોધી શોધીને મટરિયલ્સ બનાવવા પડે અને સબ્જેક્ટ પણ નવા એટલે છોકરાઓને બી ભણવામાં બી પ્રોબ્લેમ પડે અને એ લોકો એ શીખવામાં બી વાર લાગે જોકે એટલે કેમકે મટીરિયલ બધું બને પછી જે એ લોકોને આપે તો એ લોકો બી વાંચી શકે. વગર બુક્સે છોકરાઓ પણ કઈ રીતે વાંચી શકે? હવે જે છોકરાઓ રે રેગ્યુલર જતા હોય તે છોકરાઓને તો બરાબર પણ જે લોકો આવી રીતના કઈ પ્રોબ્લેમ હોય નહી જતા હોય તો એ લોકોને તો કઈ ખબર જ નહી પડે વગર બુક્સ એ લો સમજ પણ નહી પડે. એટલે હવે તો એજુકેશન એટલું હાર્ડ થઈ ગયું કે વાત જ નહી પૂછો અને આપણા જમાનામાં જુના જમાનામાં જે હતું ત્યારે એટલું બધું કઈ હતું ની હવન અ હવેનું જે એજ્યુકેશન છે એટલું બધું ટફ ચેક નાના છોકરાઓ થી માંડીને મોટા છોકરા બધા ને જ એવું. નાના છોકરાઓને પણ એવું જ સ્કૂલમાં કે આવી રીતના રોજે રોજે કઈ ને કઈ કઈ ને કઈ એક્ટિવિ કે કરાવ્યા જ કરે. અમારા છોકરાઓ પણ આવુંજ અહ વચ્ચે હમણાં બોડી પાર્ટસ બોડી પાર્ટ્સ બનાવવાના. પછી લોકોને અ એના વિશે પોયટ્રી બોલવાની. હવે નાના નાના છોક છોકરાઓ જે છે તો એ લોકોને અહ તરત શીખવાની એ લોકોને એ લોકોને તરત અહ આવડી નઈ જાય લોકોને વાર લાગે. એટલે આ એક્ટિવિટી થ્રુ એ લોકો ને કરાવે તો તરત એ લોકોને અહ ટ્રેનમાં બેસી જાય એટલે નાના નાના છોક- રાઓને બી એ લોકો એક્ટિવિટી થ્રુ આવી રીતના ભણાવે છે. અને આપણે જોઈએ તો ના નાના છોકરાથી લા લઈને મો મોટા છોકરાઓ સુધી. હવે તો સબ્જેક્ટમાં પણ એવું કે અ અઠવાડિયામાં એક દિવસ હોય તો બુક્સ વગર એ લોકો અ રમવાનું ને એવું બધું પર એટલે ગવર્મેન્ટ પણ હવે આવું લાવી છે કે અઠવાડિયામાં એક અ બેક ટુ અ બેગ એટલે બેગ વગર જ સ્કૂલમાં જવાનું એ રીતે, એટલે ને હવે બી બીજા બધા સ્ટાન્ડર્ડ વાળા ને છે તો એ લોકો આ, કારકિર્દી વાળો જે સબજેક્ટ છે તે તો સારું જ છે કે આગળ જતા એ લોકોને કામ પણ આવે. કેમકે કોલેજમાં જઈએ ત્યારે કોલેજમાં તો આ આવે જ છે, કે લોકો એ આવી રીતના, લાકડા હોય તો લાકડાથી બધું વસ્તુઓ બનાવવાની, અદરવાઈઝ કોઈને આવી સિલાઈ કામમાં ઇન્ટરેસ્ટ હોય તો એ લોકોને પછી ક્રાફ્ટ પેપર થી શીખાડે કોઈને પેઇન્ટિંગમાં ઇન્ટરેસ્ટ હોય તો પેઇન્ટિંગ, અલગ અલગ બનાવે એ રીતે, તો જેની જેમાં રુચિ હોય તે ખબર પડે લોકોનું હુનર બહાર આવે, એટલે એક આ સબ્જેક્ટ તો સારો જ છે કે એ લોકોને કઈ શીખવા મળે. અને અહ હવે તો આપણે અહ બધા સ્ટાન્ડર્ડ ની અંદર પ્રોજેક્ટ છે પી પી ટી છે તો કમ્પલસરી એ લોકોને, બનાવવાની જ હોય, એટલે છોકરાઓનું હવે જે છે એજ્યુકેશન એટલું ટફ થઈ ગયું, કે વાત જ નહી પૂછો. આપણા જમાનની અંદર અમે ભણેલાં, ત્યારે આટલું બધું કઈક ટફ નહી હતું આપણે ઈઝીલી આપણે ભણી ગયા, કોલેજ પણ ક્યાં પૂરી થઈ ગયેલી ખબર જ નહી પડે, હવે તો જોઈએ તો આપણે ભણવાનું ટેન્થ ને, ટ્વેલ્થ ના બુક્સ ટેન્થ કરતાં પણ નાઇન વ સિલેબસ એટલો બધો ટફ કે વાત જ નહી પુછો, ને એમાં તો આપડે ગુજરાત બોર્ડ સ્ટેટ બોર્ડ કરતા બી આઈ સી સી બોર્ડ ન એટલું લેવલ ટફ કે એ લોકોને તો વધારે ડીપલી ભણવાનું આવે, એટલે એ લોકોને જે સબ્જેક્ટ હોય તો એ લોકોને ત્રણ પાર્ટની અંદર ડિવાઈડ હોય ફિઝિક્સ છે, કેમિસ્ટ્રી છે, કેમિસ્ટ્રીની અંદર બાયો પછી એવી રીતના બધા અલગ અલગ સબ્જેક્ટની અંદર લોકોને ડિવાઈડ હોય અને એ લોકોને વધારે દેપલી ભણવાનું આવે, એટલે આ રીતે આપણે જોઈએ, તો એજ્યુકેશન એટલું ટફ થઈ જાયલો, અને છોકરાઓએ મહેનત કરવી પડે એની પાછળ, એટલે છોકરાઓએ બી, ભણવા માટે ખુબ મહેનત કરવી પડે તોજ એ લોકોને ટેન્થ અને ટ્વેલ્થની અંદર જો રીઝલ્ટ‌ આવે તો એ લોકો, સારી બીજી કોલેજની અંદર એડમિશન મળે, કેમકે હવે જે છે કોલેજની અંદર એડમિશન લેવું, એટલે બહ શું કેવાય, એક પછી એક બહ કોમ્પિટિશન વધી ગયેલી છે. એટલે મહેનત કરેલી હશે ટેન્થ ને ટ્વેલ્થ ની તો જે, બીજી કોલેજની અંદર સારું સારી જગ્યાએ એડમિશન મળે, શું કેવું તમારૂ?
સાચી વાત છે તમે, હમણાં મારાં ભાઈની ને મારી બની બંનેની દીકરી એ ટ્વેલ્થ નું, એક્ઝામ આપેલી હતી, તો બિચારી સવાર સવારની એ લોકો જાય, ને છે એક રાતના કે બપોરે એ લોકો નું છ છ કલાકના ટ્યુશન્સ હોય, પછી રવિવારે પણ એ લોકોને ટેસ્ટ લેવામાં આવે કે જેવી જ રીતે એક્ઝામમાં કેવી રીતે, એ લોકો ટેસ્ટ એટ એક્ઝામ પેપર કેવી રીતે લખવાનાય એવી જ રીતે બધું ટેસ્ટ લે, તેજ રીતે એ લોકોને ત્યાં પણ પેપર લખ ખવાના આવે. એટલે લોકો ને ખબર પડે. કે એક્ઝામમાં એ લોકો કેવું પરફોર્મ કરી શકે, એટલે એજ રીતનીને છોકરાઓ એ પુષ્કળ મહેનત માંગે, રાત દિવસની મહેનત પછી મારી મારા ભાઈની દીકરીને તો નાઈન્ટી ફોર પર્સન્ટ આવ્યા એટલે સરસ રિઝલ્ટ આવ્યું છે, બેનની દીકરીને બી એઈટી એઈટી આવ્યા છે એટલે, એનું બી સરસ રીઝલ્ટ છે, હવે તમે કે તેમ આજકાલ ના છોકરાઓને ભણવાનું એટલું ટફ થઈ ગયું છે, ને એ લોકોને કોમ્પિટશન એટલી વધી ગઈ છે, કે કોમ્પ ટીશન ના લીધેના લીધે છોકરાઓ છે ને ઘણી વાર ડિપ્રેશનમાં આવી જાય, કે બધું વાંચેલું હોય તે પણ ઘણી વાર ભૂલી જાય, કે મમ્મી મને વાંચ્યું છે કે તો મને યાદ નથી, ‌ ને મને થોડો ગભરાટ થાય છે, ને શું થશે એટલે તમે જાણો છો કે, અમારે સી બી એસ સી છે કે આઈ સી આઈ સી છે કે કોઈ પણ, ના પેપર્સ એકાદ તો પેપર એટલું ટફ આવે કે છોકરાઓ બિચારા રડતા થઈ જાય, એટલે એ રીતનું પહેલેથી જે લોકોને એટલું બધું આમ ટેન્શન આવી જાયને કે એક્ઝામ વખતે તો બિચારા, ખરેખર હોય ને તો આપણાને બિચારાને દયા આવે કે છોકરાઓ આટલી મહેનત કરે છે ને તે છતાં પણ, એ લોકો આટલા ડરી ડરી ને‌ એટલે આમ એજુકેશન સિસ્ટમ આપ એવી થઈ ગઈ છે ને કોમ્પિટશન‌ વધી ગઈ છે, કે જેથી કરીને છોકરાઓ એ, આખું વરસ એટલી જ મહેનત થી જ કામ કરવું પડે એટલે જરા બી છોડી ન‌ દેવાય, હવે આપણા જમાનામાં આપણે વાત કરીએ તો આપણા કોઈના, એસી નેવું ટકા તો આપણે જોયા જ નથી આપણી સાથે જ્યારે હોય ત્યારે, એટલે બધાં સેવન્ટી સેવન્ટી ફાઈ ની રેન્જમાં જ હાએસ્ટ, કોઈ દિવસ આટલા બધાં પર્સન્ટેજ ‌ આપણાં વખતે કોઈના નથી આવ્યાં, એમ પણ હવે તમે જો તો બધાનાં એઈટી એઈટી કે નાઈન્ટી ને એવાં જ બોલ્યા એમ. એટલા જ પર્સન્ટેજ હોય એટલે છોકરી છોકરાઓ પણ થોડા સ્કોલર્સ છે, ‌ ને આ પેઢી તમે ક તેમ ઝનઝી લોકો છે ને આ મહેનત બી કરી જાણે, ને પાછા થોડાંક કામ આપડે એમ કેર તેમ બંને બાજુ એ લોકો ક મહેનત તો કરે જ છે. પણ તે છતાં એ લોકોને એ લોકોના પર કોન્ફિડન્સ બી અડધું ન થી એમ કે ‌મારા થી ‌આ કર્યું છે તો મારાથી થશે જ કે કેમે. હવે પાસ તો થઈ ગયા હવે જો. તમે આ આ નીટની એક્ઝામ પાછી લેવાના કારણ કે, નીટ ના પેપર ફૂટી ગયા છે એટલે હવે થોડા એ લોકો બી અ અ પાછો હવે કેશન પડી ગયું એક્ઝામ પતી ગઈ એટલે હવે એ લોકો બી થોડા કંટાળ્યા છે કે, હવે આ પાછી એક્ઝામ લેવાનાને એટલે એમ એ લોકોને બી થોડો કંટાળોને આળસ આવે છે એમ, કે શું કરીએ હવે એક બાજુ એડમિશન ની પ્રોસેસ બી ચાલુ થઈ ગઈ છે‌. મેં બધી કોલેજોમાં બી ફોર્મ્સ ને બધું ભરવા લાગ્યા છે. કે ફોર્મ બધા ભરાય એ એસ એસ એ પી એસ ના રાઉન્ડ બી આવશે પ્લસ બધાની પોતાની પ્રાઇવેટ પ્રાઇવેટ જે યુનિવર્સિટી છે તેમાં બી એ લોકો પાછા અલગ અલગ ફોર્મ ભરાવે. એટલા ફોર્મ ભર્યા, પ્લસ દરેક ફોર્મના ભરવાના પાછા પૈસા અલગ ને એ લોકોની ફોર્મની ફીસ બી પાછી છે કે આટલે એટલે તમે માનશો ની કે ની ની તો બી પાંચેક હજાર રૂપિયાના તો એ લોકોએ ફોર્મ ભરી નાય્ખા છે, આ યુનિવર્સિટી ને પેલી યુનિવર્સિટી. સ્ટેટની બહાર જવાના હોય ગુજરાત સ્ટેટની બહાર તો પાછી એમાં અલગ એન્ટ્રન્સ એક્ઝામ આપવાની હોય ને પાછી અલગ એ લોકોના ફોર્મ યુનિવર્સિટીના ભરવાના એમ એટલે બધું આ આ આપડી એજ્યુકેશન સિસ્ટમ થોડી આવી રી તે ચાલે છે, પ્લસ અ ફોરેન સિસ્ટમમાં તો એવું છે કે ફોરેનમાં તો છોકરાઓને જે વિષય ભણવો હોય એના પર જ એ લો લોકોએ પેલ્લેથી આઠમા નવમાંથી જ એ લોકો શરૂ થઈ જાય કે ભાઈ અમારે મેથ્સ નથી કરવું, તો અમારે મેથ્સ મળવું ન થી એમ, તો ઈટ્સ ઓ કે કે ચાલો તમને મેથ્સમાં ઇન્ટરેસ્ટ નથી, તો કંઈ વાંધ ની પણ આપડા ત્યાં એવું નથી, છોકરાઓનો એ લોકોનો સબ્જેક્ટ તો મળે જ છે એ પાછળથી કોલેજમાં એ લોકો એક ભણવાનું રેય છે, પણ જે આઠમા નવમાં દસમામાં જે હોય છે કે ભાઈ એ લોકો એ બધા જ સબ્જેક્ટ પેલ્લા ભણવા પડે છે, શું કેવું તમે?
સિસ્ટમમાં તો એટલું સારું કે જેને જેમાં ઇન્ટરેસ્ટ હોય તેને ત તે ભણવું પડે એટલે થોડું ઘણું એ સારું કે એ લોકોને જે વિષયમાં ઇન્ટરેસ્ટ તેમાં જ ભણવું પડે, આપણા અઈયે તો એવું નથી, આપણેે તો કમ્પલસરી બધા જ સબ્જેક્ટ ભણવા પડે, ચાલો ત્યારે
ત્યારે આવજો.